હલો
હા, મારો અવાજ સંભળાય છે ને તમને
હા સંભળાય છે
હા! નમસ્કાર.
નમસ્કાર!
હા, કેમ છો તમે?
બસ મજામાં તમે.
હા, બસ અમે પણ મજામાં છીએ તો આજે હું થોડુંકું ડિઝિટલને લગતું કરી રહી હતી કામ. કે લેપટોપ હોય કે પછી કમ્પ્યુટર હોય તો મને એવું વિચાર આવ્યો કે આપણે જે છે ડીઝી ડિટલ ઇન્ડિયા વિષય જે છે એમના ઉપર થોડી ચર્ચા કરીએ.
હા, એ ખુબ જ સરસ વિષય છે. આજના સમયમાં ટેકનોલોજી ડિજિટલ ઇન્ડિયા ભારત ઝડપી આધુનિક અને ટેકનોલોજી આ આધારિત દેશ બની રહ્યું છે.
હા, તમારી વાત એકદમ સાચી છે કેમ કે આપણે જોવા જઈએ કે ડીઝી ડિજિટલ ઇન્ડિયા જે છે એ એટલે એવી એક વ્યવસ્થા કે જેમાં સરકારની સેવાઓ હોય. રોજિંદા જીવનની ઘણી બધી સુવિધાઓ કે જે લોકોને ઇન્ટરનેટ અને ડિજિટલ માધ્યમથી બંનેથી એમને જે છે એ સરળતાથી મળી શકે છે એમ
હા, એ સાચી વાત છે. હવે ડિઝિટલ ઈન્ડિયા ના અભિયાન ની શરૂઆત શા માટે કરવામાં આવી તી તે મને જણાવી શકશો?
હા, એ વાત એકદમ પ્રશ્ન બરાબર છે. કે તેનો મુખ્ય હેતુ જે એ હતો કે દેશના દરેક નાગરિકને ડિઝિટલ સેવાઓ સાથે જોડવાનો સરકારી સેવાઓને સરળ બનાવવો. અને બીજું જોવા જઈએ કે ટેકનોલોજી દ્વારા પણ વિકાસને વેગ આપવો. એનો એક જ સારો એવો ઉપાય હતો એમ.
હા, આજકાલ આપણે ઘરે બેઠા મોબાઈલ થી બેંકિંગ, બિલ ભરવા, પૈસા મોકલવા ટિકિટ બુક કરવા સરકારી સેવાનો લાભ લઈ શકયે શકીયે છીએ આ ડિઝિટલ ઈન્ડ ત્યાંનું જ પ્રમાણ છે.
હા, તમે બિલકુલ સાચી વાત કરી કે આપણે આ જે જે છે બધી વસ્તુ જે છે એ ઘરે બેઠા જ આપણે કરી શકીએ છીએ. પહેલા કેવું હતું કે નાના-નાના કામ કરવા માટે પણ આપણે જે છે સર તારી કચેરીમાં જવું પડતું હતું. અને હવે તો બધા જ ઘણા કામ જે છે એ ઓનલાઈન થઈ જાય છે. તેના શકે છે અને ખર્ચ પણ બચે છે એમ
હા, એ તમારી વાત બિલકુલ સાચી છે. હવે તમે મને એ જણાવી શકો ડીઝીટલ તમારું શુ
તમારો અવાજ નહીં આવતો?
હા, તો તમારી વાત એ બિલકુલ સાચી છે. હવે તમે મને એ જણાવી શકશો? કે ડિઝિટલ પેમેન્ટ
હા, ડિઝિટલ પેમેન્ટનું તમે જે પૂછી રહ્યા છો? કે ખૂબ જ ઉપયોગી છે, કેમકે જો આપણે યુ પી આઈ છે ક્યુ આર કોડ છે અને મોબાઈલ બેન્કિંગ દ્વારા થોડી જ સેકન્ડમાં જે છે ને એ આપણે પૈસા જે છે એ મોકલી શકાય છે. એટલે રોકડ પૈસા રાખવાની જરૂર પણ આપણેે ઓછી પડે છે એમ
હા વિદ્યાર્થીઓને ડિજિટલ ઈન્ડિયા માંથી શું લાભ થઈ શકે છે?
આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો હોય કે પછી ઈ લર્નિંગના ક્લાસ એ હોય કે પછી ડિજિટલ લાઈબ્રેરીનો યુઝ કરવો હોય કે ઓનલાઈન પરીક્ષાઓ આપવી હોય કે વિવિધ શૈક્ષણિક એક કોર્સ જે છે કે જે આપણે ઘરે બેસીને જ નવા માહિત તી મેળવી શકીએ છીએ. તો આવા બધા ઘણા બધા કામો જે છે કે વિદ્યાર્થીઓને ઑનલાઈન ડિજિટલ ઈન્ડિયાથી ઘણા બધા એવા લાભો થઈ શકે છે.
હા એ વાત સાચી છે. હવે મને એ જણાવશો કે ખેડૂતો પર ડિજિટલ ઈન્ડિયાનો શું લાભ થયો હોય છે?
આ ખેડૂતો ઉપર તો જોવા જઈએ તો કે હવામાન ખાતાની જે આગાહી આવતી હોય છે કે એ સારી રીતે એમને ખબર પડી શકે, બજારનો ભાવ શું ચાલે છે સરકારી યોજનાઓ વિશે ખબર પડી શકે. અને ખેતી સંબંધિત માહિતી જે છે એ પણ એ મોબાઈલ દ્વારા મેળવી શકતો હોય છે તો ખેડૂતોને પણ ઘણો બધો સારો એવો લાભ જે છે એ ડિજિટલ ઇન્ડિયાના કારણે થઈ શકતો હોય છે. તો હવે મને તમે એ જ જણાવો કે વ્યવસાય માટે જે છે ડિજિટલ ઇન્ડિયા જે છે એ કેટલું ઉપયોગી બને છે?
હા એ તમારો સાચો ચોક્કસ પ્રશ્ન બની શકે છે. તો તેનો ઉત્તર આપતા હું કહું તો નાના વેપારીઓ પણ હવે ઓનલાઈન ની સાવણી ઉતારે છે ઓનલાન માર્કેટિંગ દ્વારા તેઓ પો પોતા ના ઉત્પાદનો
હાલો.
હાલો.
તમારો અવાજ નહીં આવતો.
હાલો આઈવો અવાજ?
હા હવે સંભળાય છે.
હા તો હું એવું કું છું કે નાના વેપારીઓ પણ હવે ઓનલાઈનની ચુકવણી સ્વીકારે છે. અને ઓનલાઈન માર્કેટિંગ દ્વારા તેઓ પોતાના ઉત્પાદનોને વધુ ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. અને જો આપણે જોવા જઈએ કે સરકારી સેવાઓમાં પણ ઘણો બધો ફેરફાર આવ્યો છે બરાબર ને?
હા બિલકુલ બરાબર છે. ઘણા પ્રમાણપત્રો અરજીઓ અને અન્ય સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. તેનાથી પારદર્શિતતા વધે છે અને લોકોનો સમય પણ બચે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. પરંતુ જો આપણે જોવા જઈએ કે ડિજિટલ દુનિયામાં કેટલીક મુશ્કેલીઓ પણ આવતી હોય છે. જેમકે સાયબર ફ્રોડ છે, ઓનલાઈન ઠગાઈ થતી હોય, ડેટા ચોરી થતી જેવી સમસ્યાઓ પણ વધી શકે છે. જેના કારણે આપણે જે છે ઓ ટી પી, પાસવર્ડ, બેંકની માહિતી કોઈને ના આપવી જોઈએ એમ.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. એટલે ડિજિટલ જ્ઞાનની સાથે સાથે ડિજિટલ સુરક્ષા પણ જરૂરી છે. એકદમ સાચું ને કહ્યું ને મેં
હા તમે એકદમ સાચું કર્યું કેમકે જો મજબૂત પાસવર્ડ હશે. કે પછી અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ વિશ્વસનીય એપ ન જ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આવી બધી જો આપણે સાવચેતી રાખી શક તોું ડિજિટલ જ્ઞાન જે છે એ એના વિશેે ખૂબ જ સારું હોવું જોઈએ એમ.
હા ગામડાઓમાં પણ હવે ઇન્ટરનેટ અને ડિજિટલ સેવા.
હા તમે બરાબર કહ્યું કે ગામડાઓમાં પણ હવે ધીમે ધીમે જે છે ઇન્ટરનેટનોિક વિકાસ થઈ રહ્યો છે. અને આમ જોવા જઈએ તો ગામ અને શહેર વચ્ચે હવે અંતર જે છે એક ઘટી રહ્યું છે એટલે વધુ લોકો જે છે એ શિક્ષણ હોય. આરોગ્ય હોય અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તો યુવાનોને હા તમે જણાવો મને કે યુવાનો માટે શું જવાબદારી હોઈ શકે એમ.
હા યુવાનો માટે તમે જે પ્રશ્ન મને પૂછ્યો તે તે સાચો છે. કે યુવાનોમાં એ ટેકનોલોજી નો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. નવી કુશળતા શીખવી જોઈએ ઓનલાઈન નો લાભ લેવો જોઈએ અન્ય લોકોને પણ ડિજિટલ સેવા વિતે માર્ગદર્શન આપવું જોઈએ.
હા અને આપણે જોવા જઈએ કે અંતમાં એટલો જ સંદેશ આપીએ. કે ડિજિટલ જે છે ને એ ઇન્ડિયા માત્ર ટેકનોલોજીનો ઉપયોગ નથી. પરંતુ આપણે જોવા જઈએ કે દેશને વધુ ઝડપી કઈ રીતે બનાવવો પારદર્શક અને સશસ્ત માર્ગ બનાવવાનો અને આપણે સૌએ તેનો જવાબદારીપૂર્વક જો ઉપયોગ કરીશું અને સુરક્ષિત રીતે તે ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં જે છે એ ડિજિટલ જે ઈન્ડિયા જે છે કે જે સ્માર્ટ ઈન્ડિયા જે છે એ બની જશે એમ
હા એ તમારી વાત બિલકુલ સાચી છે. જો દરેક વ્યક્તિ ડિજિટલ સેવાનોો યોગ્ય ઉપયોગ કરશે. તો ભારત વધુ વિકાસ કરશે. અને વિશ્વમાં પોતાની આગ આગવી ઓળખ બનાવશે અને જોિ લની પેમેન્ટની જો આપણે વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટથી ઘણા ફ્રોડ પણ થઈ શકાય છે તો તેની માહિતી રાખવી એ દરેક ગ્રાહક ની જવાબદારી બની શકે છે.
હા તમે એકદમ સાચી વાત કરી કેમ કે જો આપણે જો ડિજિટલ પેમેન્ટ કરતા હોય. તો ઘણી બધી એવી સાવચેતી જે છે એ રાખવી પડતી હોય છે. ક્યારેક આપણે કોઈ વ્યક્તિ ને જોતવા ના હોય અને ભૂલથી પણ એમાં જો એક શૂન્ય જે છે એ વધારે લગ ાઈ જાય તો પણ ઘણી બધી સમસ્યા જે છે ઉઊભી થતી હોય છે એટલે આપણે ડિિટ લ પેમેન્ટ કરતા હોયએ ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જે છે એને કરવું જોઈએ એમ
એ વાત બિલકુલ સાચી છે. અંતમાં હું ટૂંકમાં એવું કહેવા માંગીશ કે ડિજિટલ ઇન્ડિયા એ વ તરફનું પગલું છે ડિજિટલ બનો સશક્ત બનો ટેકનોલોજી નો ઉપયોગ કરો એ દેશને દેશ માં આગળ સહ દેશને સહભાગી બનો વિકાસ માટે અને ડિજિટલ જ્ઞાન એ ઉજ્જવળ ભવિષ્ય છે. અને સ્માર્ટ નાગરિક એ સ્માર્ટ ભારત
હા તમે બધા જે સ્લોગનો જે કહ્યા એ ખૂબ જ સારા છે. અને જોવા જઈએ તો ખૂબ જ સારું એવું આપણે જે કે આ ડિજિટલ ઇન્ડિયા જે છે એમના વિષય ઉપર અ વાત કરી આપ આપણે જે છે હવે ફરી મળીશું જ કંઈ નવા ટોપિક સાથે તો તમારો ખૂબ ખૂબ આભાર